હલો હા જય શ્રી કૃષ્ણ ન બસ કંઇ નહીં આ જો બસ થોડા ફ્રી થઈને બેઠાતા
અરે શું આ કપડાંનો વખેરો એટલો થઈ ગયો છે ને એટલે સમય સમય પર આપણા ઘરના સ્ટોરને અ તિજોરીને એ બધાને પણ આપણને ગોઠવવા પડે છે. આપણા ઘ ઘરેલું મહિલાઓને કેટલા બધા કામ છે કે બહારનું કામ પણ કરે ઘરનું પણ કરે અને બધી જગ્યાએ એમને હાથ તો ગુમાવો જ પડે કામ કરવા માટે
બિલકુલ સાચી વાત કરી તમને આપણને છે ને જરાક શાંતિ નથી. થોડા થોડા દિવસે બધું છે ને કબટ ને બધું તો કરવું જ પડે. કે મતલબ ગોઠવવું જ પડે કે ચલો જોઈતી વસ્તુ રાખીએ નહીં જોઈતી નહીં વપરાશમાં આવતી આપણે કાઢવી જ પડે અને એવું કબટ નહીં આપણે રસોડામાં પણ જો સતત જોયા જ કરવું પડે.
સાચું કહો છો તમે હવે તો મેં આ વોટડ્રોપ કાઢ્યો છે એટલે એમાં બધો સામાન જોઉં તો ની કામનું જ વસ્તુ છે એને અલગ અને આ બધી હવે છોકરાઓને શું છે વેકેશન પડી ગયું છે એટલે થોડું થોડું કામ એમને પણ આપું છું કે ભાઈ તમારો સ્કૂલનો ખા બુક્સનો જે અ પૂરો ડ્રોવર છે એને સરખો કરી દો એમાંથી જે ન જોઈતી હોય એ તો ખેર અમે પેલા જયારે ન્યૂ સેશન સ્ટાર્ટ થયો ને ત્યારે જ એમની વધારે પડતીની બુક્સને તો પસ્તીમાં કાઢી દીધી અને જે જરૂરિયાત હોય જે બાળકોને એમને આપી દીધી.
હા હા બસ મેં પણ આવું જ કર્યું છે. મેં બી આ લોકોના જે બી ટેક્સ્ટબુકને બધું હોય ને જે મતલબ એના પછીના જે સ્ટાન્ડર્ડના લોકો હોય ને એ લોકોને આમ તો સ્કૂલમાં એવા રૂલ્સ છે કે નવી જ લેવા પડે પણ ઘરે કરવા માટે એ લોકોને ઘરે પ્રેક્ટિસ કરવા માટે, જોવા માટે એટલે હું મેં પણ એવી રીતે તે બીજાને આપી દઉં છું.
પણ હવે આ સ્કૂલવાળા જોવોને કેવું કરે છે કે દર વખત તે સીબીએસસી અને આ જે અ આઈસીએસસી આ સ્કુલ અ બોર્ડવાલા સ્કૂલ છે એ લોકો દર વખતે સિલેબસ ચેન્જ કરી નાખે છે. અને આટલી મોંઘી પુસ્તકો કેટલી એમની કિંમત પણ બહુ જ હોય છે. પણ હવે મા બાપ પણ અહ શું કરે કે બહુ વેમને લેવી જ પડે.
લેવી જ પડે ના છૂટકે પરાણે પણ લેવી જ પડે. કેટલી મોંઘી ટેક્સ્ટબુકના જ ખાલી તમે જોઓ ને કે પાંચ છજ પાંચ છો હજાર આ નાના સ્ટાન્ડર્ડમાં ખાલી ટેક્સ્ટબુકના થઈ જાય. પછી તમે નોટબુક લો એમના કપર્સ આ બીજું બધું સ્ટેશનરી એ બધું તો ક્યાં જઈને પહોંચે બહુ જ મોંઘું પડે છે. અને જયારે આપણે તો કેવો ને એક જ ભાઈ બહેન ના ચોપડે કે ફ્રેન્ડ્સ ના ચોપડે આપણે આ ભણી લેતા હતા.
સાચું કઉ છું અને પેલા તો કોઈની બુક મલી રેહ તી તો આપણે કેટલા રાજી થતા હતા પણ હવે આજકાલના છોકરાઓ પણ કે છે કે અમે તો કોઈની બુક લઈને નહી અમેં તો અમારે તો નવો નવો બધે સિલેબસ નવો જ લેવાનો છે.
હા, બસ એવું જ છે હમણાં છોકરાઓને. એ લોકોને અત્યારે આમ પૈસા ની કદર નથી એ લોકોને જરાક પણ. બધું મળી રહી છે ને એ લોક કહેદ. તો બધું હાથમાં. એટલે એ લોકોને નથી એટલી કદર.
એટલે આ બધું સાફ સફાઈ નું કામ ચાલે છે બસ એ હવે અહ સીડી ના નીચેને બ ધે એક એકશ તો આ બધું આપડણે સામાન મૂકી રાખીએ રહીએ છીએ તો એક એક આમ છો છો મહિનામાં આપણે એને થોડું ક્લિયર કરતા રહીએ ને તો એટલો બધો અંટાળો ના ઉભો થાય.
જો જો થોડું થોડું છે ને કરતા રહેવું જ પડે છે. બસ મારે પણ આ એવું જ ચાલે છે અને પ કોઈ ઘણી વાર એવું થાય ને કે આપણે વસ્તુ મૂ કીને છે ને ભૂલી પણ જ તા હોય છે ઘણી વાર. તો આવી રીતે થોડા થોડા ટાઈમે જોતા હોય ને તો આપણને યાદ બી આવે કે હા આ વસ તું છે.
હા, સાચું કહું છું. તમે. અને હમણાં તો શું કે બહુજ હવા પણ બહુ ચાલે છે તો અંદર અહ ઝા થોડું સફાઈ આમ જરૂરી નથી કે આપડે દિવાલી કે કોઈ તહેવાર હોય ત્યારે જ આપણે ઘરની સફાઈ કરીએ. હમણાં વેકેશન પડ્યાજ છે તો છોકરાઓ પણ ઘરે છે તો એ લોકોને પણ ટાઈમપાસ થાય અને કઈ નવીન વસ્તુ એમને પણ શોધા શોધી કરે તો એમને કઈ મલે રે એમને અહ ટાઈમપાસ કરવાનું. તો પછી એટલા માટે શું સાફ સફાઈ ચાલુ કરી છે થોડી મેં પણ.
હા. નહી નહી બિલકુલ સારું કંઈકતેવાર આવે ત્યારે સફાઈ કરવી એવું જરૂરી જો અહ મારે બી સફાઈ થતી જો અહ મહિનામાં એકવાર આખું ડીપ ક્લીનિંગ થાય છે કિચન ને બધું બાકી આપણે ડેલી તો ડટિંગ આ તે બધું કરતા હોય જ છે. પણ અહ મહિનામાં એક વાર તો આખ ખું ડીપ ક્લિનિંગ એકદમ ખૂણે ખૂણા જો ચમકાાવવા જ પડે તો જી શાંતિ લાગે.
સાચું કહું છે. આપડામાં થોડી સફાઈ કરવાનો પણ કીડો છે કે બહુ દિવસ થઈ ગયા હોય અને આપડે ક્યાંક અહ રસોઈમાં પણ એવું હોય કે કો સેફ કે ક્યાં એવું હોય કે ભાઈ ના થોડા દિવસમાં તો એને એક વખત હાથ લગાવવો જ પડે, કે એને એક વખત આપડે ક્લીન કરી નાખીએ તો આપણને શાંતિ થાય ફ્રીજ હું તો વારે વારે અમારો તો વારો પડેલો છે, કે એક સન્ડે આ સાફ કરું છું, તો બીજા સન્ડે ફ્રીજ સાફ કરું, એવી રીતે આમ કઈ ને કઈ કરતી જ રહું છું મને આમ શાંતિ થતી નથી.
હા, નઈ આપને આવું જેવું હોય ને કોઈને આવવું થઈ જાય ને તો શાંતિ નહી લે, કે રાત્રે પણ કંઈ કામ યાદ આવી જાય ને કે અમારે કરવાનું છે, તો જ્યાં હુંધી થઈ ની જાય ને ત્યાં સુધી શાંતિ ની થાય.
સાચું કહો છો, તમે અને પછી આ મારે તો ને આ ગાર્ડનિંગમાં આનો બી બઉ શોખ છે, કે ભાઈ આપડે કોઈ નવીન પધા કોઈને ત્યાં જોયા હોય જે કટિંગથી ચાલી રહેતા હોય, તો નવીન નવીન અલગ અલગ ફ્લાવર્સ. ચાલતા હોય તો ઈ પણ હું મને મતલબ શોખ છે કે ભાઈ પોટમાં કઈક નવી, મારે મારે અહીં હોય છે એ લોકો લઈ જાય છે અલગ અલગ પ્રકારના અપરાજતા ના પુષ્પ લાલ કલર ના પછી બ્લુ કલર ના વ્હાઈટ કલર ના, આ ત્રણ કલર તો મારા અહિયાં પણ છે.
હા, એ સારું ને આ બી એક શોખ છે તમને, ગાર્ડનિંગ નો બી. એની પણ માવજત બી બોવ કરવી પડે ને
હા, એતો છેજ
હા, અ્છા અપરાજીિતા ના ફૂલ એટલે પર જતના ફૂલ ઓલા પર્પલ કલર ના મતલબ બ્લુ લેવન્ડર એ શંકર ભગ
હા, હા, એજ.
મેં પણ અમારે અહિયાં, અમે તો અપાર્ટમેન્ટમાં રહીએ છીએ ને પણ મારું નીચે જેે જ ગ્રાઉન્ડ ફ્લોરનું ઘર એટલે, હા અમારા ત્યાં મેં પણ મારા બાલ્કનીમાં લગાવ્યા છે.
હા, હા. હા, તો મને એ પણ નવીન નવીન કોઈ કટિંગથી જે ચાલી રહેતા હોય, એ પણ આપણે આમ છોડ અને મની પ્લાન્ટ ડિફરનેટ ડિફેરેન્ટ અહ એમા લગવાનો પણ મારે બો શોખ છે, કે ક્યાંક ઘરની સાત સજામાં પણ થોડું કામ આવે અને એ સારું લાગે ગ્રીનરી હોય એટલે.
હા, ગ્રીનરી હોય એટલે સારું ઘરમાં એક પોઝિટિવિટી લાગે ને આમ સારું એક સકારાત્મક ઉર્જા લાગે. ઘરમાં ગ્રીનરી એવું હોય ને ને આપડે ગ્રેહણીઓને તો ઘર આપણું ઘર કેવી રીતે સાજ સજાવટટી સુંદર લાગશે, એવું કંઈક ને કંઈક નવીન કરવાની તેટેવો જ જોઈ છે. જરૂરી નથી કે એક આપડે મોટ કોઈ ઇન્ટિરિયરને બોલાવીએ કોઈક સારી એવી બ્રાન્ડેડ વસ્તુથી આપણું ડેકોરેટ કરીએ નાની કોઈ વાર ઘણી એવી નાની એવી અને સસ્તી વસ્તુથી તે પણ આપણું ઘર એટલું સરસ દેખાઈ આવે છે ને.
હા સાચું કહો છો તમે એકદમ મતલબ એમ કે આપણેે એને સારી રીતે ગોઠવીને મૂકીએ ને. તો પણ એમાં આમ અ અ સૌંદર્ય આયી જાય છે.
બિલકુલ જે તમે નોટિસ કર્યું હશે આપણે એટલે આમ તો સફાઈ કરતા જઈએ પણ જે દિવસે આપણે આખું ડીપ ક્લીનર કર્યું હોય સફાઈ કર્યું હોય તો આપણને મારી સાથે તો આવું ઘણી વાર થય કે હું પોતેને પોતે ખુશ થાય અને ઘરને બેડરૂમને દસ વાર આવીને જોઈ લેશું. હાશ કેટલું મસ્ત લાગે છે કે. તો સારો આમ પોતે જ બોલબોલ કરતા હોય ને હા કેટલું સારું લાગે છે અને એમ લાગે કે આમ એવું ફીલ થાય કે એક આમ કંઈક હલકું હલ હું થઈ ગયું છે આમ રૂમમાં એવું એક એક અલગ અ અ પોઝિટિવિટી આવે.
હા બિલકુલ સાચું કહો છો તમે એનાથી આપણનેમ સકારાત્મક ઉર્જા પણ મળે છે કે ના આપણે આપણા ઘરનું બહુ સારી રીતે આપણે કાળજી કરીને, અને સાફ સફાઈ કરી છે હું તો હું પણ ફ્રીજ ને એવું બધું સાફ કરું ને તે આમ મને બાર બાર મારા છોક કરાઓને એવું બધું કેતા ર છે કે, હમણાં તો એક એક વીક પહેલા તો તમે આ બધું કર્યું હતું પાછું, મે ક્યું એક વીક પહેલા તમે જમો અને પછી ન જમો તો ચાલે હું એમને પાછું એવું ઉદાહરણ આપૂ. એટલે સફાઈ પણ રોજે રોજ કરવી જરૂરી ચ છે.
હા નહીં કરવું જ પડે તો જ જો વસ્તુ મેન્ટેન પણ રહે સારી પણ રહે અને ઘર ચોખ્ખું રાખવું તો સારું જ છે, અને ફ્રીજમાં આપણે જો ને ડેલી કંઈ ને કંઈ મૂકતા હોય તો કંઈક પડી ગય છોકરાવાળું ઘર હોય તો કે ગંદા હાથ લાયગા હોય તો પછી દેને સાફ કરવું તો પડે જ છે.
પછી આપડણે જો વ આ લી અ સ કોથમીર આપણેે લઈએ એટલે ઘડીએ પડીએ થોડુંક થોડુંક ક્યાંક મૂકી દીધું હોયને એવું અંદર અંદર ખરાબ થતું હોય આપડણે બાર બર ધ્યાન જાય નહી એના ઉપ તો એના માટે આપણને આમ કોઈ કોઈ વસ્તુ આપણે લઈને નાના અ બ એમાં સાધનમાં મૂકી દીધી હોય તો આપણું બાર બાર એના પર ધ્યાન ન જાય. તો પણ એ ખરાબ થાય અંદર પડી રે. તો એ બધી વસ્તુ ઉપર બાબતો ઉપર આપડું ધ્યાન અ ખેચવા માટે આપણને એક એક બ આમ એક સપ્તાહમાં એક. એક વખત તો સાફ સફાઈ કરવી જ પડે છે.
હા હું પણ એવું જ કરું છું હું તો શાકભાજી ને વીકલી કે દસ દિવસે એક જ વાર શાક લાવું છું હું ડેલી નથી શાક લાવ લેવા જતી એટલે હું શાક લાવું ને એટલે બધા વેજીિટેબલ્સ બેગ છે તો જે દિવસે શાક લાવું ને એ બધું સાફ કરીને હું મૂકી દઉં. કોથમીર પર હું છે ને સાફ કરીને એને કટિંગ કરીને એર ટાઈટ ડબ્બામાં ટીશ્યુ પેપર નીચે રાખી કીને પાછા મતલબ બેમાં ભરીને તમે મૂક. સોને અને પાછું ટિસ્યુ પેપર થીઢાંકી દેસ શું તમારા ધાણાં પંદર વીસ દિવસ સુધી સારા એવાને એવા રહેશે અનેને કશું નહીં થાય.
સારો આઈડિયો આપ્યો તમે જો આપણેે વાત કરી તો હા.
થમી અ પાલક લાવો, મેથી લાવો, મેથીને પણ તમે કટિંગ કરીને ટિશ્યુ પેપરમાં ટી અને પછી એર ટાઈટ ડબ્બામાં મૂકી રાખશો ને એને કશું નહીં થાય. લીમડી છે એ બધું હું આવી રીતે સ્ટોર કરી દઉં છું.
હા હા, લીમડીનું તો અમારે છોર છે ઘરની આગળ જ હ એટલે એ તો એને ત પણ હ કોથમીર ન કારણ કે કોથ કમીર ની વધારે એ થાય છે કે ક્યારે લેવા જવાનું અને પાછું એ એકદમ તાજી તાજી નથી મળી રહેતી મળ છે તો પછી વધારે સમય માટે સ્ટોર કરી શકીએ તો સારું કેહેવાય.
ના ના તમે આવી રીતે કરી આમ કટ એને કાપીને પણ મૂકી રાખશો ને ટ મતલબ એક ડબ્બામાં નીચે ટીશ્યુ પેપર પાથરી દેવાનું. અથવા ઓલા મોટા રોલ આવે ને. ટીશ્યુ પેપરના કોઈ પણ ચાલે. છેલ્લે ન્યૂઝપેપર પણ ચાલે જો નય હોય તો. તો બસ એ પાથરીને મૂકી દેવાનું ઢાંકી દેવાનું ડબ્બામાં કશું ની થાય એકદમ સારી ને ફ્રેશ રેય.
હા હા. ચલો આ તો જરૂર થી કરીશું અને બોઉ સારો આઈડિયો પણ આપ્યો મને જો વાત કરી તો મને, બોઉ સારું આઈડિયો મળ્યો.
હા, હા ચોક્કસ અને મરચાંના બી તમે મરચાંના પણ તમે ઓલા પા પાછળના ડીચા કાઢીને એને સાફ કરીને, સૂકવીને મતલબ લૂછીને ડબ્બામાં ભરી દેેશોને તો એ પણ એવા સારાને સારા રેય.
હ હ. આ તો બોઉ ઉપયોગી વાત વાત મને જાણવામાં મળી એટલે તો હું જરૂર થી આનો ઉપયોગ કરીશ, ચાલો પછી હા પછી જય શ્રી કૃષ્ણ.